કેમ છો?
બસ મજામાં તમે કેમ છો?
બસ જો હી આ આવ્યા હજુ ને આ બપોરનું બધું આટુંપાટું કર્યું, ને બેઠા છે મે કીધું લાવ ચાલો તમને જરા કોલ કરું, આજકાલ ઉનાળો એટલો બધો વધી ગયો છે ને, તો ગરમી ની તો કઈ વાત જ નથી પૂછવી. ને ઘર ગરમી ના લીધે છે ને આવું અમે આવીએ છેએ તો બધી લૂ જે એવી લાગે છે એટલે થોડી સંભાળ તો લેવી પડશે તમે કઈક કરો છો એના માટે ઉપયોગ કે આ ગરમી જરાક ઓછી લાગે એ રીતનું એમ
હા હા અમે તો રોજ આવી રીતના બહુ ગરમી લાગી એટલે બહાર નીકળીએ તો પેલા તો આવી રીતના બાંધીને જઈએ છીએ અને ઘરે આવીએએ એટલે આ રીતે લીંબુ સરબત અથવા તો આવી રીતના જે ગરમીના દ્રાસ કેવા બધા ફ્રૂટ્સ આવીને ખાઈએ છે તો થોડી ગરમી પણ ઓછી લાગે છે આ ગરમી ની અંદર તો ખાવાનું પણ લોકોને ગમતું નથી આપણને પણ નહી ગમે અને છોકરાઓને પણ નહી ગમતું છે એટલે અમે આવી રીત લીંબુ શરબત લિક્વિડ વધારે પીએ છે અને આવી રીતના ફ્રૂટ જે છે તરબૂ સકટેટીને એવું બધું વધારે ખાઈએ છે એટલે ગમે ત્યારે પણ બહાર છીએ એટલે આ રીતે અમે લોકો લીંબુ શરબત તો રોજ જ બનાવીએ છેીએ છાસ અને લીંબુ શરબત રોજ જ અમારે ત્યાં હોય છે એટલે આવીને તરત જ લીંબુ શરબત અથવા તો છાસ હોય તો છાસ પી લઈએ છેએ એટલે થોડી શરીરને ઠંડક લાગે છે તમે પણ આ બધા ઉપાય કરજો કે આવીને છાસ અથવા લીંબુ શરબત અથવા તો જમતી વખતે આવી રીતના કેરીની ચટણી એ કા કેરી કાંદા ની ચટણી બનાવેલી હોય તો તે ખાઈ લઉ તો આ લૂ જે છે તો લૂ લાગતી નથી એનાથી આપણે બીમાર પણ નથી પડતા અ તમે પણ આવું કરતા હશ
હા મારે કરવું જ પડે છે જોમની આ બે દિવસ થી ત્યાં કેટલી ગરમી પડવા લાગી છે તો હું જને બપોરે જ મારે તો સ્કૂલ થી છૂટવાનો ટાઈમ છે બરાબર બપોરે અઢી વાગ્યા ના ટાઈમે આવું છું તો અ વલિયારી નું સરબત ને કાળી દ્રાક્ષ પિલાડીને જાાવ સવારે ને પછી આવીનેને ગાળીને હું થોડુંક ખરી શાક કર કે હું નાખીને પીઉ છું તો જ જરા સારું લાગે છે વળી આપડે આજે ગરમી ના લીધે છે ને આપણે સ્કીન પણ આપડી એટલી બધી સન એ થઈ જાય છે ને ટેન જેવી કે ન પૂછો વાત આપણે ક્રીમને હું તો લગાવતા જ હોય છે પણ તે છતાં થોડીક આપણે મોઢા પડકે એવું બાંધીને જઈએ ચશ્મા પહેરીએ ને એવા બધા થોડા ઘણા આપણેે ઉપાયો કરીએ તો થોડી રાહત લઈને આજકાલ તો બજ બજારમાં અ બધા ફ્રૂટ્સ એટલા સરસ આવ્યા છે દ્રાક્ષ છે પછી તરબૂજ છે કે જે પાણી વાળા જે બધા ફ્રૂટ્સ જે છે તે થોડા ખાય એટલે એનાથી બી થોડું આપણેને ડીહાઈડ્રેશન જો બોડીમાં થતું હોય તો એ બી એનાથી બી આપણને પાણી મળી રહે ફરી દિવસમાં અ પાણી પીવાનું બી થોડું વધારે જ ટાખવું પડે છે લીંબુ શરબત છાસ તમે કીધું તેમ નારિયેલનું પાણી પણ પીવું બહુ સારું રહેય છે અ ને આપણેે વધારે પડતા તો કોટનના જ કપડાં પહેરીએ છેએ અમે લોકો તો કારણ કે કોટન કપડાં શું ને થોડા લાાઈટ કલરના કોટન કપડા આપણો પ જે હોય સ્વેટ હોય એ પસીનો થોડો ચૂસી લે છે ને એ કોટનને લાાઈટ કલર ના કપડાં પહેરીએ એટલે થોડું અ તડકો ન રેડિયેશન પણ થોડું ઓછું લાગે એમ એટલે થોડી હ હવારે આપણાનેમ હળવા રંગના કપડાં પહેરીએ આપણે બપોરે બાર થી ચાર ના દરમિયાનમાં લોકોએ થોડું ઓછું નીકળવું જોઈએ પણ હવે અમારે તો જોબ જ એવી છે કે બપોરે ટાઈમે જ નીકળવાનું હોય એટલે બપોરે ટાઈમે જ આવવાનું હોય સવારે નીકળે અને બપોરે આવીએ છૂટકો જ નથી તાપ તો લાગવાનો જ એટલે આ રીતે અમે બધું મોઢે ઢાંકીને ચશ્મા પહેરીએને એ બધું જઈએ છે એમ વળી થોડું આ તમે કીધું તેમમ કાકડી છે તરબૂત છે ને એવું બધું ખાય ને તેલ મસાલા વાળું ખાવાનું થોડું ટાળવું જોઈએ તો શું થોડું આપણને શરીરમાં ઠંડક અ ર એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ બીજું કે નાના બાળકો જે હોય છે તે ને વડીલ લોકો જે સિનિયર આપણે એને આપડે બાર થી ચાર ના ગાળામાં તો બહાર બિલકુલ નીકળવાની પરવાનગી જ ના આપવી જોઈએ કારણ કે એ લોકોને જલ્દી થી બહાર આવે તો એ એમને થોડું લૂ લાગી જાય તો અ તાવ છે પછી જડા ઉલટી છે એવું થઈ શકે એમ એટલે એની બી આપણે કાળજી લેવી પડે વ વડીલો જે છે તેને વારે ઘડીએ આપણે થોડું લીંબુ શરબત છે કે પછી નારિયલ પાણી છે એવું બધું આપણે એમને આપતું રહેવું જોઈએ જોઈએ કે જેથી એ લોકોને અ શરીર માં પણ પાણીની ઉણપ ન રહે એ રીતનું આપણે થોડુંક ધ્યાન રાખવું પડે બરાબર છે ને
હા હા તમારી વાત તો એકદમ સાચી અ મેં પણ એવું છું અમારા છોકરાઓ સવારે સ્કૂલ જાય સ્કૂલ થી જે બપોરે આવે એ લોકો ન ટાઈમ પણ એવું અગિયાર બાર એક વાગે આવે તો આવીને પહેલા જ એમને એટલી ગરમી લાગેલી હોય એટલે ખાવાનું ગમતું જ નથી એટલે એ લોકોને લીંબુ સરરબત અથવા તો તરબૂજ કે સકટેટી એવું આપી દેએ એટલે થોડું ઘણું ખાઈ લે એ લોકો બાકી તો ગરમી એટલી પડે કે વાત ના પૂછો એટલે ગરમી ની અંદર લૂ પણ તરત લાગી જાય છે અને લૂ લાગી એટલે છોકરો એટલા જ માંદા પડી જાય છે કે જડા ઉલટી તરત જ ચાલુ થઈ જાય છે એટલે અમે લોકો આ રીતે તરબૂજ પછી કોઈ વખત વરિયાળી ન જુસ કોઈ વખત આવી રીતના સકરટી એવી રીતના આપીને એ લોકોને પાણી તો રોજ જ વધારે પીવડાવી જ છે એ લોકોને પણ આ રીતે પણ પછી કોઈ વખત તો આવી રીતના ઓઆર એસ પણ બનાવી આપવું છું એ લોકોને કે પાણી ની ભાવે તો ચાલ છેલ્લે ઓઆર એસ પણ પી જાય એમ ફ્લેવર વાળું હોય એટલે છોકરાઓને તો વધારે ભાવે અને અમારા તા પણ જે ઘરે દાદા દાદી હોય એ લોકો પણ આવી રીતના લીંબુ સરરબત બનાવેલું હોય તો એ લોકો પી છે. અને બપોરે પણ એ લોકો લોકો છાસ વધારે પી છે લોકો અમે ઘરે જ છાસ બનાવી છે તો એ છાસ પણ એ લોકો બે ત્રણ ગ્લાસ પી જાય છે અને ગરમી એટલી બધી કે અમે છોકરાઓને બપોરે તો કાઢતા જ નથી અને ગરમીની રીતેે પણ શું કરે જો કોઈ વખત જરૂર પડે તો એ લોકોને બધું બાંધીને લઈ જવું પડે છે અને કીધું તે પ્રમાણે. એ સવારથી થી આ બપોરે બાર વાગા થી અને સાંજે ચાર પાંચ વાગ્યા સુધી તો છોકરાઓ અને વૃદ્ધો એ તો નીકળવું જ નહીં જોઈએ, કેમકે જે સૂર્યના કિરણ છે તે ડાયરેક્ટ પડે છે, એના લીધે આપડી જે સ્કીન છે તે બ ધી બળી જાય છે, અને ગરમીના લીધે આપણેે છોકરાઓ એ ને બધાએ તે લાઈટ કપડાં પહેરવા જોયા, આ સુતરાઉં કપડાં પહેરવા જોઈ, જેથી ગરમી પણ ઓછી લાગે, અને આપણે ઘરની અંદર પણ આપડે જે ગામડા ની અંદર જિએ તો આ બધ ધા ઘર પણ લીપણ વાળા હોય છે. એ લોક કો લીપણ વાળા ઘરના ને તે ઠંડક સારી લાગે છે. જે આપણા ઘ આપણા અહિં જે હોય તો પથરા વાળા ઘર હોય, ને આ સ્લેપ વાળા ઘર તો ગરમી એટલી બધી લાગ ગે કે વાત ના પૂછો. એના લીધે આપડે આ એ સી ચાલુ કરવું પડે છે, પંખા બી ફાસ રાખવા પડે છે. એ એટલે એના માટે આપડે એસ સી ચાલુ કરી તો છોકરાઓને બી થોડા ઢક કીને રાખવા પડે, કેમ કે ડાયરેક્ટ એ સી પણ એ લોકો પર પડે તો પણ એ લોકો ને આ શરદી ખાસી થઈ જાય છે, એટલે અમે આ રીતે એ લોકોની કાળજી તો લઈએ જ છે. અને ગરમીની અંદર તો એ લોકોને બહાર જઈએ તો બી સનસ્ક્રીનને એવું બધું લગાવીને જ જઈએ છે, અને પાણી તો એ લોકોને ભરપૂર માત્રામાં પીવડાવીએ છીએ. અન ને એ લોકોને આ બધા અલગ-અલગ સિઝનલ ફ્રૂટ આપીએ જ છે. અને ગરમીની અંદર તરબૂચ નું જ્યુસ બનાવીને, સકરટેટી નું જ્યુસ બનાવીને, અને ખાવાની અંદર પણ ઈ તો લાાઈટ ખોરાક જ આપી, જેથી પચવામાં બી એ લોકોને થોડો હળવો પડે ગરમીની અંદર, કેમ કે અમ અમને પણ આ ગરમી ચાલુ થાય એટલે આપણે બહાર ગયેલા હોય, તો ગરમી એટલી બધી લાગી એટલે ખાવાનું પણ નહીં ભાવે, એટલે અમે પણ આવીને તરત જ આવી રીતના ઠંડુ પાણી પી લીએ, અથવા તો આવી રીતના સરબત બનાવીને પી લઈએ, એટલે આપણને બી થોડું અહ ઠંડક લાગે. શરીરનો કોઠો જે આપણો જે છે ગરમીના લીધે તે ઠંડક થઈ જાય. અને આપડા અહીં તો ઓછું, જે આપણે સૌરાષ્ટ્ર સાઈડ જીએ તો એટલી બધી ગરમી કે વાત નહીં પૂછો. પવન પણ એટલો ગરમ ફૂકાય, એટલે એના લીધે આપડા આખા મરાન મૂરા પર જ એકદમ બહુ ગરમ, ગરમ-ગરમ લાગે, એટલે આપણે ગમે ત્યારે પણ બહાર જઈએ તો આપણા શરીરને ઢાં કીને જવું જોઈએ. અને હાથ-હાથ ના મોજા અને મોડા પર બાંધીને, ચશ્મા બધું પહેરીને જ જવું જ જોઈ, કેમ કે સૂર્યના તડ અહ સૂર્યના કિરણ ડાયરેક્ટ આપણા પર પડે તો એના લીધે બી આપણા મોડાની સ્કીન પણ બ અહ બળી જાય છે. અને આપણને ગરમીના લીધે બધ પરસેવો થાય એના લીધે આપણને અલગ-અલગ સ્કીનના રોગો પણ થવા માંડે છે. તો તમે પણ આ રીતે બહાર જતા હશો તો તમે પણ આ રીતે બાંધીને, અને અહ શરીર પર બાંધીને, અને ચશ્મા પહેરીને, અને હાથ રૂમાલ પણ અહ હાથ પર મોજા પણ બા ક પહેરીને જ જતા હશો ને? તમારી ઘરે પણ ને?
હા, હા એવી રીતે જ જઉં છું હું, હું સ્કૂલે જાઉં છું તો. વળી તમે કીધું તેમ આપડે તો હજુ ઠીક, પણ જે બિચારા મૂગા જાનવર લોકો હોય છે એને કેટલી તકલીફ પડે છે, તો હું તો આજકાલ બહાર છે ને એક આપણું માટલું જેવું લાવી છું આમ, તે મા ટલાની અંદર ચકલી છે, કબૂતર છે, મારા ઘરે તો ઘણા ચકલી કબૂતરો આવે છે તો એના માટે હું દાણાં તો મૂકું જ છું, પણ હવે સાથે-સાથે બે ટાઈમ પાણી પણ મૂકું છું. નીચે પણ જે મારા હસબન્ડને કીધું છે કે તમે એક કુંડું જેવું લઈ આવજો કે ત્યાં નીચે બી બિચારી ગાય આવે છે એ તો એ ગાય છે, કૂતરા છે, એ લોકોને પાણી પીવા કારણ કે આટલી બધી ગરમી પડે છે, કે જે આપડાથી સહન નથી થતી તો બિચારા મૂગા જાનવરો છે તે તે બિચારા કેવી રીતે સહન કરી શકતા હશે, એટલે એ સમજીને થોડું એ લોકો પર પ્રત્યે પણ થોડું આપડે પ્રેમ ભાવ રાખીને એમને બી થોડું પાણી પીવડાવીએ તો સારા આશીર્વાદ મલે. બરબર ને? ચાલો તો. હમ્મ. ચાલો તો, મળીએે, આવજો.